હલો બાં છેન બંધ છે. હેલો હલો આવે છે અવાજ
હા, આવે છે કેમ છો
બસ જો આર્યા હા જોને સાસુ સુખડી બનાવવાનું કીધું હતું સુખડી બનાવ તી તી
હા હા એટલે એમનો કઈક અવાજ આવે છે, પાછળ
હા, કે કે મને લાલાને ધરાવા સુખડી બને
હમ્મ હમ્મ હમ્મ શું તમારે આજે કોઈ ખાસ દિવસ છે, એના માટે બનાવો છો
અરે ના એ ધરાવે કોકવાર સુકો મેવો કોકવાર સુકડી કા ફ્રૂટ હવે વડીલોનું તો ઘરમાં એટલે આપડે માનવું જ પડે
હા એ વાત તમારી સાચી.
હા કાઈ બેઠા બેઠા યાદ આવું જોઈ
હમ્મ હમ્મ
ઈતો આપણેે કરી જ દેવું પડે.
ના એટલે એ વાત તમારી સાચી ઘણા લોકો છે, પહેલેથી આવી રીતે સંયુક્ત કુટુંબમાં રહેતા હોય ને એ લોકો એ લોકોને આવી રીતે આદત પડી ગઈ હોય છે. પણ ઘણા લોકો એવા છે જે લગ્ન પછી તરત જ અલગ થઈ ગયા હોય. તો પછી એ લોકોની નોકરી એવી હોય કે બદલી થતી રતી હોય. તો એ લોકો પેલેથી જ અલગ રહેતા હોય છે. તો પછી એ લોકો ને આવી રીતે આદત જ નથી હોતી કે સંયુક્ત કુટુંબ માં કેવી રીતે રેવાય કે કોઈના પ્રમાણે આપડણે થોડું એડજસ્ટ થવું પડે કે કોઈની વાત આપડણે સમજવી પડે એ બધું એ લોકો ના સ્વભાવમાં હોતું જ નથી.
અરે જાર રાયની તમે અત્યાર ના તો જુવો જેવા લગ્ન કરે ને તરત જ પેલી એ હોય. કે હું તમરા મમી પપ્પા જોડ નઈ રવ. આપણેે બે અલગ રહીશું એ લોકોને હવે કઈ પો સાતું જ નથી કોઈ ન કંઈ કરવું કે વડીલોને કઈક સંભાળ રાખવી કઈક કરવું એ લોકોને દવાનું સેટિંગ હવે ની પેઢી છે ને હ મારા વન ને મારા છોકરા બસ ચો થું એક માણસ એ લોકોને ગમતું નથી.
હા એ તમારી વાત એકદમ સાચી છે. કારણ કે પેલાના જમાનામાં જયારે આવી રીતે અરેન્જ મેરેજ થતા હતા ને ત્યારે લોકો ઘર જોતા હતાા ઘરના લોકો નો સ્વભાવ જોતા હતા. પરિવાર કેવું છે એવું જોતા હતા પણ હવે જારે આવી રીતે વાત ચાલતી હોય છે ને તો દરેક વખતે છોકરીઓની એવી જ ડિમાન્ડ હોય છે કે હું મા બાપ સાથે નહી રહું કે હું સંયુક્ત કુટુંબમાં નહી રહઉ કે અમારે પોતાનું અલગ ઘર જોઈએ ને પછી હવે તો એ લોકો એવું પણ પૂછવા માંડે છે. કે છોકરાનું પોતાના નામનું ઘર છે. કે નહીં કે કેટલા રૂપિયા કમાય છે. પેલા ખાલી એટલું જોતા હતા કે શું ભણેલો છે. ને પરિવાર કેવો છે. ને દરેક નો સ્વભાવ કેવો છે. પણ હવે તો વાત સીધી મિલકત ઉપર ને પૈસા ઉપર ને વિભક્ત કુટુંબ ઉપર ને એ પ્રથા ઉપર ને એવી જ રીતે વળી જતી હોય છે. તો હવે એવું લાગે છે. કે આખું જે સિનેરીયો છે. ને એકદમ બદલાઈ ગયો છે. હા
એકદમ સાચી વાત છે. તમારી હવે એટલે જ એ લોકોને હવે શું છે. એ લોકો લ થઈ ગયા અત્યારના બાળકો તમે જોજો એ લોકોને એમને કોઈ સાથે શેરિંગ કરવું એમની વસ્તુ કેમની વસ્તુ કોઈને આપી એના રમકડા કોઈને આપવા એ લોકોને ગમશે જ નહી કારણ કે પેલેથી લોકો સિંગલ ચડ ઉછેર જ એમનો એવો થયો છે. જયારે બે એમના ઘરે કોઈ આવે મામ માસી માસા ના છોકરા એ લોકોને એમને કોઈ વસ્તુ આપવી ગમશે જયારે પેલા શું બધા સાથે મળીને રમતા બે ત્રણ ભાઈઓ હોય એના છોકરા હોય એટલે એટલે મજા જ કહી ગયઈ હતી અત્યારના છોકરાને શું છે. બસ તો મારું જો કોઈ મહેમાનયું ને માંગે ને તો એ આપી જ ના શકે એવા થઈ ગયા છે. અત્યારના છોકરા
હા કારણ કે એવું થાય જ ને કારણ કે હવે ઘરમાં બસ મા બાપ અને છોકરા કેટલા જ લોકો રહેતા હોય છે. અને આખા વર્ષમાં માં એના સાસુ સસરા હોય કે એ- છોકરી ના મમ્મી પપ્પા હોય તો એક કે બે વાર તો માંડ માંડ આવતા હશે એટલે છોકરાઓને એવી આદત જ ના પડી હોય કે મોટાઓ જોડે કેવી રીતે વાત કરાય કે વડીલો જોડે આપણે કેવી રીતે વર્તવું જોઈએ કે એ લોકોની જરૂરતો શું હોય એ બધો તો એ લોકોને ખ્યાલ જ ના હોય અને સાથે સાથે અ નણંદો પણ ઓછી આવતી હોય ઘરમાં. તે એવી રીતની પ્રથા ના હોય, કે વેકેશન માં રોકાવા આવે કેવી રીતે. તો છોકરાઓને પણ આદત ના પડે. કે પોતાના જે પિતરાઈ ભાઈ બહેનો છે. એની જોડે આપડે કેવી રીતે સંબંધ રાખવાનો. કે લોકા જોડે વિચારોની આપલે કરવાની, તે લોકા જોડે અ ભેગા થઈને રમવાનું, અને એવું બધુંતો આજકાલ ના છોકરાઓ જરાય શીખવાના જ નથી.
એજ ઉપાધી છેને, તમે જોવો અત્યારે સૌથી વધારે છૂટાછેડાનું પ્રમાણ અત્યારે વધી ગયું છે, તમે જોજો, પેલા શું હતું, કે ઘરમાં મોટી ઉંમરના મા બાપ હોય ને તો એની દેખતા પતિ પત્ની ઝઘડી નતા શક તા, સવારના ઝગડેલા એ લોકો રાત્રે જ્યારે રૂમ મા એ મળે ને, ત્યાર ત્યાં સુધી એ લોકો ઝઘડો એ ભૂલી ગયા હોય. જ્યારે અત્યારે શું છે. કે બે જણ એકલાજ હોય, કોઈની શરમ ના હોય. એટલે ફટાફટ ઝગડવાનું, ત્યાં ને તે એટલેસ સુધી પહોંચી જાય, કે અત્યારેતો કોઈનામાં હવે સહન શક્તિ સીધા છોટાછેડા સુધીજ એ લોકો પહોંચી જાય છે. કારણકે બેજ જણે એકબીજાને ચોવીસ કલાક જોયા કરવાનું, વાતો કરવાની. જ્યારે પહેલાં શું હતું સાહેબ, કુટુંબમાં ટાઇમ વહેંચાઈ જતો હતો. એટલે એ લોકોને, એનું મોટાની ગરીમાં, મોટા બેઠા છે વાતો ના કરીએ. મોટા બેઠા છે આપડે જેમ તેમ ના બોલીયે, હવે કઈ રિયુજ નથી, એટલે તો આટલું બધું છુ ટાછેડાનું પ્રમાણ વધી ગયું છે, તમે જોજો.
હા, એ પણ તમારી વાત એકદમ સાચી છે. કારણ કે ઘરમાં વડીલો ના હોય, તો જેને કહેવાય ને કે ઘરમાં કોઈ મર્યાદા નથી રહેતી, કે કોઈ કેવા વાળો નથી હોતું. કે પછી કોઈ સમજાવવા વાળું નથી હોતું, કે શું કરવું જોઈએ, ને શું ના કરવું જોઈએ, એટલે લોકો પછી મન ફાવે એવી રીતે વર્તા હોય છે. અને, અ વડીલો જો ઘરમાં ના હોયને, તો મને એવું લાગે છે કે લોકોને કપડાનું પણ ભાન નથી રેતું, કે ઘરમાં કઈ રીતે ફરાય, કે કેવ કપડા પહેરાય, આજકાલ તમે જોજો કે મોટી ઉંમરના બહેનો હોય, કે ભાઈઓ હોય, કોઈ પણ એ આરામથી ઘરમાં આમ એકદમ, અ પેલા નાના નાના ચડ્ડા પહેરીને, ને ટૂંકી ટૂંકી ટી શર્ટો પહેરીને, ને એવી રીતે જ ફરતા હોય છે, જયારે તમે જોજો કે જે લોકો સંયુક્ત કુટુંબમાં રહેતા હોય. કે જે લોકોના મા બાપ સાથે હોય, કેવી રીતે તો એ લોકોના કપડા પણ વ્યવસ્થિત હોય. કે તમે ડ્રેસ પહેરો, કે કુર્તી પહેરો. કે ભાઈઓ હોયતો, એ પણ લેંગો અને ટી શર્ટને એવી રીતે પહેરતા હોય છે. તો, એક મને એવું લાગે છે કે, એમાં એક મર્યાદા જળવાઈ રહેતી હોય છે.
એકદમ તમારી સાચી વાત છે, એનું ડ્રેસિંગ વ્યવસ્થિત હોય, રસોઈ વ્યવ તી થાય, જ્યારે તો બાકી તો શું છે કાઈ બી ઝોમેટો કરી દે. હું થાકી ગઈ છું, ઓલો કે હું થાકી ગયો છું, રોજ બાર થી આવે, તબિયત બ ગડે બધાની. જયારે મોટા વડીલો ઘરમાં હોયને, તો વ્યવસ્થિત બે ટાઈમ ખાવાનું બને. કપડા વ્યવસ્થિત પહેરે, તમને એમ નથી લાગતું એમના બાળકો દાદા દાદીની વાર્ત ર્તા ઓ થી વંચિત રહી જાય છે, એ લોકો એકલા દાદા દાદી રોજ બાળકો લોકોને વાર્તાઓ કે, એમાંથી એ લોકોને કેટલું શીખવા મળે, દાદા દાદી ના તો અનુભવોનો શેર કરે, એ બધું વાતો સાંભળે. એમાંથી બાળકને કૃષ્ણ ભગવાન ની વાતો કરે, રામ ની વાતો કરે. એમાંથી બાળકનું એક ઘડતર થતું હોય, તો તમને નથી લાગ તો કે એ બધું જે એકલા રહેતા હોય એના બાળકોને એની કમી લાગતી હોય દાદા દાદીની વાર્તાઓની. મને એમ લાગે છે કે એ બી જરૂરી જ છે.
એ તમારી વાત તો એકદમ સાચી છે કારણ કે દાદા દાદી જે રીતે છોકરાઓનું ઘડતર કરતા હોય છે કે છોકરાઓને જે રીતે નાની નાની વાતો સમજાવતા હોય છે. કે ખોટી જીદ કરતા રોકતા હોય છે.
કે જયારે એ લોકો કોઈ વસ્તુ માંગે કે આ મારે જોઈએ છે તો એ લોકો એવું સારી રીતે સમજાવતા હોય છે ને કે બાળકો જલ્દી થી સમજી જાય છે અને તમે જે આ વાર્તા ની વાતો કરી એ પણ એકદમ સાચી છે કે એ લોકો જોડે રે તો એ લોકા ધાર્મિક રીતે બધી નવી નવી વાતો શીખે છે ભગવાન વિશે ની વાર્તા છે કે આપણી રહેણી કરણી છે આપણા રીત રિવાજો છે એ દરેક વસ્તુ જો બાળકો દાદા દાદી સાથે રહેેતા હોય એ લોકો ઘણી સારી રીતે આ બધી વસ્તુ સમજી શકે છે. અને મોટા થઈને એક જવાબદાર વ્યક્તિ બની શકે છે.
એકદમ સાચી વાત જો તમને રીત રિવાજ કોણ શીખવાડશે આપણી આગલી પેઢી નહી હોય તો તમે કઈ શીખવાના જ નથી સપૂજો હવે શ્રાદ્ધ આવે તો તમે પિતૃ ઓનું શ્રાદ્ધ કરો તુલસી માં દીવો કરો કે અમુક કઈક એવું તહેવાર આવે તો તમે ભગવાનને લાપસી બનીને ધરાવજો હું જ આજે સુખડી બનાવું છું તો એ વડીલો કઈ કરવા હોય ને તો શું તમને એમ થાય કે બધા તમને રીત રિવાજો તમારે શું છે વડીલોને પિતૃ ઓનું શું કરાય નવરાત્રિ આવે તો માતાજીને કેવો ભોગ ધરાય દિવાળીમાં શું બનાઈને એટલે એ બધું પરંપરા જો આપડી આગલી પેઢી ને શીખવાડવું હશે ને તો આપડી પાછલી પેઢીને બી આપણે આપણે સાથે રાખશું તો જોઈ જોઈને શી ખશે પણ આપણેે જ બધું છોડતા જઈશું ને હ બસ આપણે એકલા જ રહીશું તો એ નવા બાળકો કઈ શીખવાના જ નથી એલોકોને તો એમ જ છે કે આવું કઈ હોય જ નહી. એટલે મને એમ લાગે છે કે એ લોકો ઘણું મિસ કરે છે.
હા એ તમારી વાત સાચી છે જેવી રીતે તમે કીધું એમ રીત રિવાજો તો વડીલો જો ઘરમાં હોય તો સારી રીતે આપણે બાળકોને સમજાઈ શકીએ. અને એની સાથે સાથે તહેવારોની ઉજવણી પણ જે છે એ પણ જો વડીલો ઘરમાં હોય તો બહુ સારી રીતે ઉજવાતી હોય છે કે આપણે કૃષ્ણ જન્મ ઉજવીએ. કે ભેગા થઈને ઘરમાં રક્ષાબંધન ની ઉજવણી કરીએ. કે પછી એ તમે કીધું એમ હોળી છે કે આપણે લાડુ બનાઈએ અને પછી હોળી ના દર્શન કરવા જઈએ ને એવી રીતે ઘણા બધા તહેવારો જો વડીલો ઘરમાં હોય તો દરેક તહેવારની ઉજવણીમાં ઘણો ફરક પડી જાય છે. અને બાળકોને એના દ્વારા ઘણું શીખવા પણ મળતું હોય છે.
એજ એટલે દરેક વસ્તુના ફાયદા ગેરફાયદા હોય જ છે. ન્યુક્લિયર ફેમિલી ને થોડાક એના ફાયદા હશે. કે જે અત્યારની સંયુક્ત કુટુંબમાં જે વહુ હોય છે એને અમુક તમે રાજસ્ થાન ને એવા રાજ્યોમાં જોજો કે એને ગૂઘતા તાણવાના એને સાસુ સસરા બેઠા હોય તો ઉપર નય બેસવાનું નીચે જ બેસવાનું. બધા જમી લે પછી જ જમવાનું. એટલે એવા અમુક કેસમાં મને એમ લાગે છે કે જો એ સ્ત્રી એમાંથી છૂટે તો એને પોતાની એક સ્વતંત્ર લાઈફ જીવી શકે એની જે મરજી હોય એને સપોઝ જોબ, કરવી હોય એની રીતે જેવું હોય, તો પછી મને લાગે એ આપણી આગલી પેઢી બી થોડુંક શીખવું જોઈએ કે ના ના હવે આપણે, એકવીસમીસદીમા આવ્યા છે. હવે આપણે સાથે રહીએ તો મને લાગે થોડુંક આપણા વડીલો બી જતું કરવું જોઈએ તો, તમે સાથે રહી શકો હવે એનો જમાનો એવો આવી ગયો છે,
કે... દરેક પેઢીએ સમજવું જોઈએ નવી પેઢી એ વડીલોને સમજવા જોઈએ, અને વડીલો એ પણ એ સમજવું જોઈએ કે હવે નવી પેઢી ની અલગ જરૂરતો છે એ લોકોને, પણ થોડું, અ આઝાદી આપવી જોઈએ કે લોકોને પણ એમની રીતે જીવવા દેવા જોઈએ. ચાલો.
હા.
અત્યારે આજવાને ખુબ જ આનંદ થયો.
મને ઘણો આનંદ થયો બસ આવી રીતે મળતા રેજો. અને કાલે અમે લાલાને ભોગ ધરાઈશું,
ચાલો ત્યારે આવજો.
આવજો.